હલો
હા હેલો કેમ છ
મજ ા માં છું મેં તું કેમ છે
હા મજામાં જ છું અવાજ છે અવાજ આવે છે ને મારું
હા થોડું થોડું આવે છે એમ
એટલું જોર થી બોલું તો પણ અવાજ ની આવે.
હલો.
હા હેલો બોલની.
હા આવે છે અવાજ.
હા હા બોલ તું શું કેતી હતી મને?
મેં તને પૂછતી હતી કે તે જે સ્ટોરી લગાવે છે જે
એ ઇન્સ્ટા પર
હા એ કેટલું સારું છે તને ઘણું બધું પોઝ આવડે છે મને તો આવડતું જ નથી.
અરે યાર એ તો નોર્મલ પોસ્ટ છે. કોઈ પણ પોસ્ટ આપી શકે એમાં સૂતું પણ કરી શકે.
તું એમાં ખુબ સારી દેખાય છે. મે મેં તો એવા ફોટા પાડી જ ની શકું.
અરે યાર કાઈ ની એમાં કાઈ ની મલે એ તો બધું એડિટ કરવું પડે છે મને એટલે કરું ને મારો હાઈલાઈટ વગેરે બધું જોયું તું એ?
હા મેં તો બધું જોય તારું. બધું જ પોસ્ટ હાઈલાઈટસ બધું જ જોયું.
શું શું હતું મારે હાઈલાઈટસમાં?
જે તે તું એ પોસ્ટ કર્યું છે. એમાં ઘણું બધું મને સારું લાઈ લાગયું. તારું પોઝ
હા હા આવડે છે યાર એત નોર્મલ તું પણ કરી શકે છે.
તું મને પણ શીખવડાવ ને?
હા તુ જાણના ની મે જા પે પલે તો મેં ઈન્સ્ટાગ્રામ ડાઉનલોડ કર્યું પછી એ પોતાનું આઈ ડી બનાયવુ અને એમ પેલા મને મને પણ ઇન્સ્ટા એટલું ફાવતું ની હતું મેં પોતે જ બધાને ના પડતી હતી ચલાવવા માટે. પછી મેં પણ ચલાવવા લાગી ગઈ થોડા થોડા કરીને મને પણ સારું લાગ્યું પછી મે મેં પણ રીલ્સ પોસ્ટ કરવા લાગી. સારું બનાવું ને મેં રીલ્સ? મારું રીલ્સ જોયું ને તું?
હા જોયું બહુ સારું છે.
આ યાર ટ્રાય કરું છું બનાવવાનું.
તારું કેટલું ફોલોવર્સ છે?
હા કદાચ મેં ફો મારી મે ફો મારી ફોલોઈંગમાં હશે બસો થર્ટી સિક્સ હશે અને મારું તો રિક્વેસ્ટમાં છે હજાર એવું પડેલું બધાને કન્ફર્મ ની કરી શકું ને જેને જાણુ એ એને જ કન્ફર્મ કરું છું.
તારું પ્રાઈવેટ છે ને?
હા પ્રાઈવેટ છે. મમ્મી પપ્પા ના પાડે ને. તને તો ખબર છે પોસ્ટ ની કરી શકું પબ્લિકમાં.
હમ્મ.
હા તું પણ એ એક એવી આઈડી બનાવજે જે તારા બધા ફ્રેન્ડ ફેમિલી વાળ જ દેખી શકે કોઈ નીની જોઈ.
હા મેં બનાઉ ને
હા બનાવ જેે તું ની ખબર પડે તો મને પૂછવાનું એમાં શું. નોર્મલ છે આજના જમાનામાં તું
મને તો કાઈ ની આવડે પોઝ એ એ બધું મને કાઈ ની આવડે.
જો તને તને કઈ આ તારામાં કાંઈ કળ હોય તો પણ તું આ અનપ્રાઈવેટ કરીને આઈડી જેમકે મેહદી વગેરે તને આવ આવડે છે ને? મેહદી લગાવવા આવડે છે તને?
હા મને આવડે છે ને મહેંદી
મેહદી મેહદી નો ફોટો પાડવાનું અને પોસ્ટ કરી દેવાનું. એમાં શું આપોઆપ ફોલોવર્સ પણ બળે આગળ એનાથી પૈસો પણ કમાય એવું ની મલે હા હા કરજે. બહુ મસ્ત છે. તો તે તું પૂ પોસ માટે મને પૂછતી હતી ને પોસ એમાં શું મેં તો સર્ચ મારું છું કે કાંઈ મારું તહેવાર આવે છે બોલું ઈદ લુક તો ઈદ લુક કોઈ પણ તહેવાર અને જ્યાં જાઉ છું તે નામ લખીને સર્ચ મારું અને પછી પોસ આવે તો પછી મેં જોઈ જોઈને પોસ મારી લઉં એમાં કાંઈ ની મલે.
કેટલી સારી લાગે છે એ બધા ફોટામાં
હા તો યાર એ તો એડિટ તો કરવું પડે છે ન અને તને તો ખબર છે મારા ભાઈ આવે છે તો એનો આઈફોનનો ફોટો રે છે એ કેમેરો છે તો આઈફોનમાં તો ફોટો બરાબર આવેને
મારી બેન પણ તને ફોલો કરે છે એમાં
હા હા એ તો કરે જ છે. એને પણ બહુ શોખ છે વિડીયો બનાવાનું ને મેં જોયું એને
હહ એ તો આખો દિવસ એમાં જ લાગે ગી રહે છે.
હા બરાબર કીધું મને મને કેતી હતી કે મારું પણ આ આઈડી પરફેક્ટ કરી નાખ ને બન તારું આઈડી કેટલું સરસ દેખાય છે તો મારું પણ આઈડી એવું જ કરી નાખ એટલે હા કરી આપું તું લઈને આવજે મોબાઈલ બરાબર કીધું ને મેં
હા બરાબર કીધું
તારી બેન શું શું કરે છે રીલ્સ બનાવવા આવે છે ને?
એને તો હજુ કાંઈ ની આવડતું.
હા હા નાલી છે ને થોડુંક થોડુંક તો
તુસી ખાડી આપજે તુસી ખાડી આપ તેને
હા હા ચોક્કસ ચોક્કસ એ આવશે મેં તો એને કીધું તું આવ મારી ઘરે તો તને તારી આઈડી પરફેક્ટ કરી નાખું, તારો બાયો વગેરે એકદમ હાઈલાઈટસ વગેરે બરાબર કરી નાખું. બોવ સરસ લાગશે આઈડી થોડુંક આઈડીને શું એડિટ કરવું પડે છે. તો તો જે કોઈ કોઈ પણ જોવે તો આકર્ષાઈ જાય.
જેમ તા જેમ તારું આઇડી આકર્ષ આકર્ષક છે એમ એનું નથી છે.
હા તેનું ની જ મલે ને એ એક બિચારીને કોઈ બતાવશે તોને કરશે આ એકલી કેવી રીતે કરી શકે મને પણ કોઈ શીખડાવ્યું તોને મેં એટલી સરસ કયરી
મેં તો તારી આ આઈડી જોઉં મને ખુબ સરસ લાગે છે એ જોઈને
હા હા એ તો મેં મારી બેનની છોકરી છે એનું નાખું છું, મારું રાખું છું, મારી બેન, મારી ફેમિલી બધું બધું હાઈલાઈટસ થશે ને
તો અંગ્રેજી મેં કઈ કઈ રીતે લખી રાખે છે નીચ કે
એ આ અંગ્રેજીમાં કેવી રીતે લખ એ એ તો પહેલા મેં ગૂગલમાં જઈને અ સર્ચ મારું છું. અ એડિટિંગ ઇન્સ્ટાગ્રામ બાયો એવું કરીને કરું જો આવી જ જાય છે રાઈટિંગ એસા સર્ચ મારું તો આવી જાય તો એમ એ તો ગૂગલથી કોપી કરીને પછી જાવાનું ઇન્સ્ટાગ્રામમાં પછી ત્યાં સેટ કરવાનું તો થઈ જાય છે.
અને એટ એટલું સરસ બેકગ્રાઉન્ડ છે એ તું ગઈતી ગઈ હતી યા
હા મેં મારું કોઈ ફેક નથી છે મેં જ્યાં જ્યાં જાઉં છું ત્યાંનું જ છે મેં બીચ પર જાઉં કે કેફે મે કેફે તો એમ જતે જ રહું છું તને ખબર ફોટોમાં જોયું જ હશે એ તો બધું અહિયાંયાનું જ છે શું કરું ઘરે કંટાળ આવે જાઉં છું ક્યાય ને ક ફોટો પાડીને આવી જાઉં છું મને તો પોસ્ટ કરવાનું બહુ ગમે તને તો ખબર છે ને
હા મને ખબર છે
હા એટલે તો હ હમણાં જો નહી હમણાં તો એક એક વર્ષ એક મહિનાથી નહી પાડડ્યું મેં ફોટો એક પણ
કેમ
અરે ટાઈમ નથી મળતોું યાર ક્યાં જઈય તો બરાબર ને ફોટો પાડવામાં પણ મજા આવે બધા મને કેતા જ છે ત તારું પોસ્ટ રીલ્સનીની આવે છે હા મે મે કીધું કે જાઉં તો ને પોસ્ટ કરું તો સારું લાગે બરોબર ર
હા બરાબર છે
હા એમાં પણ કેટલા મળે છે મારી જે પોસ્ટ એ પોસ્ટ શું પોસ્ટ આપવું ફોટા લેવા પેલા બહ વિચારવું પડે જોવાડે ને તો સારું જ લાગે કેટલું કરવું પડે એની પાછળ એ તો અમને જ ખબર નહ
એ તો જોઈને જ ખબર પડી જાય કેટલું સારું લાગે છે
હા તને જ ખબર છે સામે સામેથી પણ વધારે સારું તો ફોટામાં લાગ્યું મેં બરાબર નહી
બરાબર છે
હા એ તો ભાઈ નું છે આઈફોન તો ફોટો પાડી આપું તો બરાબર જ લાગે
હું પણ હું પણ તારી સાથે ફોટો પડાવીશ અને
હા ચોક્કસ હા હા આવજ તું ફોટો પડાવ મેં તો તને કેતી છુ તું કોલેજમાં એડમિશન કરાવે તો સાથે કઈ પણ કઈ પણ ફંક્શન વંક્શન થાય તો બને સાથે રહીને ફોટો વોટો પડાવીશ તો કેટલો મજા જાવ
બઉુ મજા મજા આવે
હા તો વિચાર ન તું તું મારે ઘરે પણ આવે તો પણ આપડે વિડીિયો ફોટો વગેરે બનાવીયે ને
આવીશ તારા ઘરે પણ આવીશ
હા તો તું નઈ આવી શકે તો મને બોલાવાનું એમાં શું બને મળી ને કરીએ તો મજા આવે
તારા કેટલા પોસ્ટ હશે ઇન્સ્ટા પર
હમ છે મારું પોસ્ટ કેટલું છે મને પણ યાદ નથી છે બહ બધા છે મે મેં તને કીધું ને મેં બધાને ફોલો નથી કરતી કે મારા જે ફેમિલી વાળા છે મારા ફન્ડ વધારે તો ફ્રેન્ડ છે એજ હશે ફોલોઈંગ ફોલોમાં કેમ કે વધારે લોકોને નહી રાખ
હા એ તો સારું છે
હા
વધારે લોકો ન જરૂર પણ નથી
હા વય ને એજ કેતી છું એમ ફેમિલીને પણ પ્રોબ્લમ નથી કેમકે ફેમિલીને ખબર છે કે એ લોકોની આઈડી પ્રોબ્લે એ પ્રઇવેટ છે પબ્લિક નહી માલે એટલે તું પણ બનાવજે હા હા એ એજ સારું રે હા બનાવજે ચોક્કસ તને નહી ખબર પડે તો મને કેજે મે તને બનાવી આપીશ પાસપોર્ટ તારે પાસે રખજે અને મે તને આઈડી બનાવી આપીશ એક સરરાસ આટીમાંસ્
ઠીક છે
ચાલ ઠીક છે મળ જઈું બાય